તો
શું કરી રહ્યા છો
હું બેઠો છું અને મારા મનમાં એક વિચાર ચાલે ચાલે છે
બરાબર
કે પાણી એ આપણા જીવનમાં કેટલું મહત્વનું છે પાણી વગર આપણું જીવન શક્ય જ નથી પાણી વગર આપણે એક દિવસ પણ ન રહી શકીએ એવું મને વિચાર આવે છે
હા, હા. સમજાણું, કે સાચી વાત છે કે પાણી વગર એક દિવસ પણ નહીં સ ચાલી શકે. અહ તે વિચારતા તો, તો ત્યારેય હમણાં વરસાદ અહ વરસાદની સિઝન છે. તો, જોવું છે કે અહિયાં રસ્તા ઉપર પણ ખાસું પાણી ભરાઈ જાય છે. ઘણું પાણી એમજ વહી જતું હોય છે. આમ જોઈએ તો પાણી એક આપણા જીવન માટે ખૂબ જરૂરી છે, કહેવાય છે કે જળ છે તો જીવન છે. હવે પાણી માત્ર પીવા માટેનું સાધન નથી, પરંતુ માનવ જીવન, ખેતી, ઉદ્યોગો અને સમગ્ર પ્રકૃતિને આધાર છે.
સાચી વાત છે. આપણે રોજિંદા જીવનમાં પણ પાણીનો ઉપયોગ કરે છે. નહાવા માટે, રસોઈ બનાવવા માટે ગાડી ધોવા માટે, કપડા ધોવા માટે ઉદ્યોગોમાં, ખેતી માટે ઘણા બધા કામોમાં આપણે પાણીની જરૂર પડે છે. અને પાણી આપણા જીવનનું એક ભાગ છે.
સાચી વાત છે, કે પાણી છે તો જ જીવન છે. હવે જોઈએ તો આપણી પૃ પૃથ્વીને વાદળી ઘ ઘ કહેવામાં આવે છે, કારણ કે તેની સપાટીનો મોટ ટા ભાગ નું ઉ ભાગ છે જે પાણીથી ઢંકાયેલો છે, પરંતુ તેમનું મોટા ભાગનું પાણી સમુદ્રનું ખારું પાણી છે. પીવા યોગ્ય શુદ્ધ પાણી ખુબ જ ઓછું છે. જેથી પાણીનું એટલું જ મહત્વ છે. પાણી છે ખુબ જ વધારે પણ આપણે બધું પાણીનો એટલો ઉપયોગ કરી શકતા નથી. જે વાપરવા લાયક પાણી છે, એ ખુબ ઓછું છે.
સાચી વાત છે તમારી, કે પાણી નો ઘણો જ મોટો ભાગ એ સમુદ્રમાં છે. જે ખારું છે, જે પીવાલાયક નથી. પાણી એ પૃથ્વી પર ખુબ જ ઓછું છે. અને જે ધરતીના અહ પેટાળ માં રહેલ છે અને ઘણું પાણી સરોવરોમાં રહેલ છે, નદીઓમાં રહેલ છે.
સાચી વાત છે, કે અહ પાણી ખુબ વધુ છે, છતાંય પાણી આપણે ઉપયોગ કરવા માટે ખૂબ ઓછું છે. હવે ઘણી વખ ખત આપણને ઘણા પ્રશ્નો થતા હોય છે કે ઘરમાં પાણી ના આવે તો રસોઈ કેવી રીતે થઈ શકે? પછી કપડાં કેવી રીતે ધોશું, પછી ખેતી કેવી રીતે થશે પછી કારખાના કેવી રીતે ચાલશે આ વિચારથી જ સમજાય છે કે પાણી કેટલું અમૂલ્ય છે.
સાચી વાત છે. જો આપણાને એક દિવસ પાણી નહી મળે તો આપણાને ખુબ મોટી આફત આવી શકે છે.
ખરી વાત છે કે પાણીનો દરરોજ નો ઉપયોગ જોઈએ તો આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ કે પીવા માટે, રસોઈ માટે, સફાઈ માટે, ખેતી માટે, ઉદ્યોગમાં પછી વીજળી ઉત્પન્ન કરવા માટે જે આપણા માટે ખૂબ મહત્વનું છે.
હા. વૈજ્ઞાનિક લોકો પણ કહે છે કે આપણું શરીર એ સિત્તેર ટકા પાણી થી બનેલ છે.
સાચી વાત છે, કે સિત્તેર ટકા પાણી થી આપડું શરીર બનેલું છે. જે એક આપણને પાણીની વિશેષતા સમજાવે છે કે અ જોઈએ તો આજે દુનિયામાં ઘણા વિસ્તારોમાં પાણીની અ અછત જોવા મળે છે મુખ્ય કારણો હોઈ શકે જેવા કે પાણી નો બગાડ પછી જે જમીનનું પાણી છે ભૂગર્ભ જળ જેને કહેવામાં આવે છે એ વધુ પડતું ખેંચાય છે નદીઓ અને તળાવો પ્રદુષિત થઈ ગયા છે વૃક્ષો કપાઈ રહ્યા છે જેના કારણે વરસાદી પાણીનું એમ વરસાદ ઓછો પડે છે અને આપડે જે વરસાદી પાણી છે એનો સંગ્રહ કરતા નથી
હ સાથે પાણી નો સંગ્રહ પણ કરવા ખૂબ જરૂરી છે
એજ કે હાલ હમણાં વરસાદની સિઝન છે તો વરસાદી પાણી નું મહત્વ આપણે સમજવું જોઈએ એક હિસાબે પાણીને જોઈને આપણા મનમાં એ વિચારવો જોઈએ કે એનું મહત્વ કેટલું છે હવે વરસાદી પાણી છે એ કુદરત ની એક ભેટ છે જો આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરીએ પછી તળાવો અને કુવો સાથે વૃક્ષો વાવીયે તો ભવિષ્યમાં પાણીની સમસ્યા ઓછી કરી શકીએ છીએ
હ બિલકુલ સાચી વાત છે કે પાણીને સંગ્રહ પણ કરવો ખુબ જરૂરી છે કારણ કે પાણી આપણને વરસાદથી પ્રાપ્ત થાય છે અને વરસાદની ઋતુ માત્ર ચાર મહિના ર રહે છે
સાચી વાત છે કે પાણીની જે આપણેે વિચારીએ છીએ કે પાણી બચાવવા માટે આપણે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે પાણી ખૂબ મહત્વ છે એ બાબત આપણે સમજીએ છી તો એને બચાવવા માટે અમુક આપડી જવાબદારી પણ હોય છે જેમ કે નળ ખુલ્લો ના રાખવો. ઓ પછી અ લીકેજ તરત સુધારવું જરૂર જેટલું જ પાણી વાપરવું વરસાદી પાણી નો સંગ્રહ કરવો નદી અને તળાવો કચરો ન નાખવો એ બધી આપડી અમુક જવાબદારીઓ બને છે.
સાચી વાત છે પાણી નુ પ્રદુષણ કરવું જોઈએ નહી. એને પાણીનો બગાડ પણ કરવો જોઈએને અને પાણી ની આપણેે બચત કરવી જોઈએ. જેથી કે આપણે કપડા સમયમાં પાણીનો ઉપયોગ કરી શકીએ.
હા એજ કે હવે પાણી છે ઘણી બ બધી અ વસ્તુઓ સાથે જોડાયેલી છે. માણસો સાથે જોડાયેલ જેમ કીધું કે પાણી આપડણે માણસ છે એ સિત્તેર ટકા પાણીથી બનેલો છે. એવી જ રીતે પાણી અને પ્રકૃતિ છે જેમ કે જંગલો છે નદીઓ અને તળાવો પાણીને ચક્રની જાળવી રાખે છે. તેથી પર્યાવરણનું રક્ષણ કરવું એ આપ પાણીનું રક્ષણ કરવા જેવું જ છે.
ને માનવી અને પાણી વરસાદ સ્વરૂપે મળે છે. જેને આપડે નદીમાં નાળામાં જ્યાં વરસાદ ભેગો થાય છે. વરસાદનું પાણી ત્યાં ભેગું થાય છે અને એનો આપણે ઉપયોગ કરી શકીએ અને વરસાદ નું ઘણું પાણી જમીનની અંદર ઉતરે છે જેનો આપણેે ઉપયોગ કરીએ છીએ.
સાચી વાત છે એક રસપ્રદ રસપ્રદ વાત છે જે તમને હું જણાવવા માંગીશ કે એક નાનો પાણીનો ટીપો આપણને સામાન્ય લાગે છે, પરંતુ લાખો ટીપા ભેગા થાય છે, ત્યારે નદી બને છે તેજ રીતે નાની નાની બ ચત થી મોટા પ્રમાણમાં પાણી બચાવી શકાય છે.
બિલકુલ સાચી વાત છે, પાણી નો બચાવ તો કરવો જ જોઈએ. બધા જ લોકો પાણી નો બચાવ કરે તો ભવિષ્યમાં દુષ્કાળ જેવી સમસ્યા ઉભી ના થાય.
સાચી વાત છે. અ ક્યારે એવું તમે વિચાર્યું છે કે અ પાણી અ વરસાદ તો સ્વરૂપે નીચે પડે છે અને જમીનમાં જાય છે પછી નદીઓ તળાવમાં જાય છે એ જે વસ્તુ થાય છે. એને આપણે પાણી નુ એક ચક્ર કે વોટર સાયકલ તરીકે પણ કહી શકીએ છીએ. હવે કુદરતમાં પાણી સતત ફરતું રહે છે. હવે સૂર્યની ગરમી થી જે સમુદ્ર છે નદીઓ છે અને તળાવોનું પાણી એ બાષ્પો બનીને ઉપર જાય છે અને વાદળો બને પછી ત્યાંથી અ વરસાદના સ્વરૂપમાં પાણી પૃથ્વી પર પાછું આવે છે. આ પાણી નદીઓ તળાવો અને જમીનમાં ભેગું થાય છે. આ કુદરત ની અદભુત વ્યવસ્થા છે જે સમજવા જેવી છે.
બિલકુલ સાચી વાત છે કે કુદરતે મણ માણસોને ઘણી જ મોટી ભેટ આપી છે પાણીના સ્વરૂપમાં પાણી એ વિવિધ રીતે આપણને પ્રાપ્ત થાય છે અને પાણી સમુદ્ર માંથી વરાળ પડીને જાય છે અને પ છી એ વરસાદ સ્વરૂપે આવે છે એ ઘણી સારી બાબત છે આપણા માટે
એકદમ સાચી વાત કીધી તમે અ આપણે જોઈએ કે પાણી અને માનવ શરીર જેમ કે સિત્તેર ટકા પાણીથી આપણું માનવ શરીર બનેલું છે. હવે શરીરના ઘણા ભાગો પાણી શ અ શરીર ના ભાગો છે એમાં પાણી હોય છે. હવે પાણી શરીર નું તાપમાન નિયંત્રિત કરે છે. પછી પાચન અને લોહીના પ્રવાહમાં મદદ કરે છે. પરંતુ પાણી પીવું અયોગ્ય માટે આરોગ્ય માટે જરૂરી છે.
પણ શુદ્ધ પાણી પીવું પણ ખુબ જ જરૂરી છે. અ શહેરી વિસ્તારમાં પાણી ગંદુ પણ આવે છે. એનાથી ઘણા બધા રોગો થાય છે.
બરાબર અ તમારા ઘરમાં તમે પાણી ક્યાંથી લાવો છો?
અમે હેડપંપ થી પાણી લાવીએ છીએ.
ખુબ સારી વાત છે કે હેડપંપથી પાણી તમે જમીન માંથી કાઢો છો. એ એકદમ ચોખ્ખું હોય છે જે પ્રદુષિત હોતું નથી.
હા. અને ગામડામાં તો પાણી શુદ્ધ મળે છે, ને હું ગામડા વિસ્તારમાં રહું છું.
ખુબ સારી વાત છે કે ગામડા ગામડામાં જોઈએ તો શહેરના ક હિસાબથી જોઈએ તો ત્યાં ખૂબ એમ સાફ સુથરું અને ચોખ્ખું પાણી મળવાની સંભાવના હોય છે કેમ કે ત્યાં અ એટલું પ્રદુષિત નથી હોતું અને ગામડાના લોકો એટલું પ્રદુષિત કરતા નથી. જેમ કે નદીઓ તળાવો છે ત્યાં આપણને ચોખ્ખા જોવા મળશે. અને એ જમીનમાં જે પાણી ગયેલું છે એ પણ આપણને સાફ સુથરું જ મળશે.
હા બિલકુલ સાચી વાત છે. એ શહેરમાં તો પહેલાથી ઘણું બધું પ્રદૂષણ થયેલું હોય છે અને જમીનમાં પાણી પણ એવું જ હોય છે જેથી પાણી આપણને સારું મળતું નથી. એમને એ પાણીને ફિલ્ટર કરીને પછી વાપરવામાં આવે છે જયારે ગામડામાં ફિલ્ટર કર્યા વગર ડાયરેક્ટ પાણી વાપરી શકાય છે.
ખુબ સરસ સાચી વાત તમે કીધી. અ તળાવો અને નદીઓનું મહત્વ જોઈએ તો નદી અને તળાવ માત્ર પાણી નો સ્ત્રોત નથી તે ખેતીને મદદ કરે છે પછી પ્રાણીઓ અને પક્ષીઓને જીવન આપે છે પર્યાવરણ નું સંતુલન જાળવે છે. પાણી તે આપણા માટે જ નહી પણ બીજા ઘણો જીવો છે પછી વૃક્ષો છે એમના માટે અને પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે જ ખૂબ જરૂરી છે.
બિલકુલ સાચી વાત છે તમારી.
હવે શહેરમાં પાણીની સમસ્યા જોઈએ હું હાલ શહેરમાં રહું છું તો અ શહેરમાં વસ્તી વધવાથી પાણી ની માંગ પણ એટલી જ વધી જાય છે. હવે ભૂગર્ભ જળનું સ્તર ઘટે છે જે જમીનમાં પાણી હોય છે. એનું સ્તર ખૂબ જ ઘટી રહ્યું છે કારણ કે દરેક જગ્યાએ જોઈએ તો પાણી ખૂબ મોટી માત્રામાં બહાર કાઢવામાં આવી રહ્યું છે અને એની સમ સામે જે વરસાદી પાણી છે એટલું એ જમીનમાં પાછું જઈ પણ નથી શકતું કારણ કે એમ પાકા રસ્તાઓ પછી શહેરીકરણના લીધે એ જે સંતુલન છે એ બગડ્યું છે જેના કારણે જમીનમાં પાણી ખુબ ઓછું જાય છે અને એક બીજું જોઈએ કે પાણીનું શહેરમાં પ્રદુષણ વધુ હોય છે જે પાણી છે પ્રદુષિત વધુ હોય છે. પછી પાણીનો વપરાશ વધે છે હવે એને ઉકેલવા માટે વરસાદી પાણી ન સંગ્રહ પાણી ન યોગ્ય ઉપયોગ પછી પાણીના સ્ત્રોતનું રક્ષણ એ બધું શહેરના લોકો એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે.
બિલકુલ સાચી વાત છે તમારી ને એ શહેરના લોકોને રોજજ ને પાણીનો બચાવ અને જમીનમાં પાણીનું સંગ્રહ થાય એવી પણ સુવિધાઓ કરવી જોઈએ જેથી આગળના સમયમાં પાણી ઉપયોગી આપણાને ઉપયોગ માટે પાણી મળી રહે.
સાચી વાત છે.
અ પાણીના ફાયદાને નુકસાનમાં જોઈએ તો પાણીને ઘણા ફાયદા છે. જેમ કે જીવન માટે જરૂરી છે પછી આરોગ્ય માટે ઉપયોગી ખેતી માટે મહત્વપૂર્ણ છે સ્વચ્છતા માટે ઉદ્યોગોના ઉદ્યોગો અને એમના વિકાસ